હેલો.
હાલો.
હેલો, કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છે?
હું સારી છું.
આજે કોલેજમાં મેક ઇન ઈન્ડિયા વિશે ચર્ચા થઈ હતી મને જાણ જા મને થોડું સમજાયું પણ વધુ જાણવાનું છે.
અરે વા, આ તો ખૂબ જ સરસ રસપ્રદય વિશે છે. મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા બે હજાર ચૌદમાં શરૂ કરાયેલું એક મહત્વપૂર્ણ બિનાન છે.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય છું શું છે
એટલે કે વધુ વસ્તુઓ ભારતમાં.
હા, બિલકુલ પહેલા ઘણી બધી વસ્તુઓ વિદેશમાંથી આયાત કરવામાં આવતી હતી. પણ હવે સરકાર ઈચ્છે છે કે તે વસ્તુઓ ભારતમાં જ બને, જેથી ભારત દેશનો વિકાસ છે.
તેનાથી દેશને શું ફાયદો થાય?
ઘણા ફાયદા થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે રોજગારી વધે. અને નવી ટેકનોલોજી અને નવી ફેક્ટરીઓ આવવાથી નવી ટેકનોલોજી આવે અને લોકોને વધુ જ્ઞાન મળે. અને કંપનીઓ શરૂ થાય ત્યારે હજારો લોકો.
આજકાલ તો નોકરી મેળવી મુકેલ મુશ્કેલી બની.
સાચું છે તેથી. તેથી. અ તેથી ઘણા બધા કાર્યક્રમો અ ખૂબ જરૂરી છે. જે કે ઉદ્યોગો વધશે તો નોકરીઓ પણ વધશે.
શું વિદેશી કંપનીઓ પણ ભારતમાં ફેક્ટરી બનાવી શકે છે?
હા, વિદેશી રોકાણો માટે સરકાર પ્રોત્સાહન આપે છે. એથી ઘણી મોટી કંપનીઓ ભારત ઉત્પાદન શરૂ કરી રહી છે.
મને લાગે છે કે તેનાથી નવી ટેકનોલોજી પણ આવશે ભારતમાં.
એકદમ સાચું! વિદેશ વિદેશી કંપનીઓ સાથે નવી ટેકનોલોજી નવા મશીનો અને નવી કાર્ય પદ્ધતિઓ પણ આવે છે. તેનાથી ભારતીય કામદારોને નવી કુશળતા શીખવા મળે છે.
હા, મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાનો સિંહ વાળો લોગો મેં જોયો છે. તેનું કોઈ ખાસ મહત્વ છે કે.
હા, સિંહશક્તિ પ્રગતિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. તે બતાવે છે કે ભારત મજબૂત અને વિકસિત છે, બનવા તરફ આગળ વધી રહ્યું છે.
કયા કયા ક્ષેત્રોમાં અભિયાનમાં સામેલ છે વિકસિત?
અ ક્ષેત્રો અભિયાન વાળા ઓટોમોબાઈલ ટેક્સટાાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, રેલવે, ફાર્માસ્યુટિકલ્સ, ડિફેન્સ, ખાદ ઉદ્યોગો અને ઘણા બીજા ક્ષેત્રોમાં અભિયાન. સામેલ છે.
મોબાઈલ ફોનનું ઉત્પાદન પણ ભારતમાં થયું છે કે.
હા, પહેલા મોટા ભાગના મોબાઈલ વિદેશથી આવતા હતા, જેવું કે તમે જાણો છો. પણ હવે ઘણા મોબાઈલ ભારતમાં જ બનાવવામાં આવે છે.
હા, તેનાથી કિંમતો પર પણ અસર પડી શકે.
હા, જ્યારે વસ્તુઓ દેશમાં જ બને છે. અને તેથી ખર્ચો પરિવહન ખર્ચો, આયાત ખર્ચો અને પ્રોડક્ટ બનાવવા માટેના ખર્ચો ઘટે છે. પરિણામે વસ્તુઓ સસ્તી થઈ શકે છે અને. સારા સસ્તા ભાવે તેનો ઉપયોગ થઈ શકે છે. જેથી કિંમતો ઘટે અને દેશનો વિકાસ થાય.
તેના વચ્ચેથી ગરીબોને પણ ફાયદો થાય છે કે.
હા, અ લાભ થાય છે. વસ્તુઓ દેશમાં જ બને ત્યારે પરિવહન અને આયાત ખર્ચ ઘટે છે. જેથી અ ગરીબોમાં ગરીબોની. આવક વધે છે. અને તે તેમની આવક મળે છે. જેથી તેઓ તેમનો તેમની બેઝિક જરૂરિયાતો પૂરી કરી શકે છે. અને રોજગાર મેળવી શકે છે. અને તેમના આવકથી તેમનો વિકાસ વધારી શકે છે.
બધી જ વસ્તુ બને ભારતમાં કે.
બધી જ વસ્તુઓ બને છે. ખેત ઉત્પાદક ખેતીમાં પણ વિકાસ થયો છે. જેથી ખેત અનાજનો પણ આયાત અને વિકાસ થ અનાજમાં પણ વિકાસ થઈ રહ્યો છે. અને ઉદ્યોગો માં પણ વિકાસ થયો છે.
મને લાગે છે કે, મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત સાથે પણ જોડાયેલું છે.
મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર આત્મનિર્ભરતા સાથે જોડાયેલો છે. કારણ કે સ્વનિર્ભર સ્વનિર્ભરતા લોકોમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. જેથી લોકો સ્વયં પોતાની અ. બેઝિક વસ્તુઓથી. બીજી વસ્તુઓ તૈયાર કરે છે. જેથી તે દેશમાં વેચાણ થાય છે. તેમનું અને તેઓને દેશમાં લાભ મળે છે. એટલે બહાર વિદેશમાં ન જાય એટલે ખર્ચયાત. ખર્ચ પણ ઘટે છે. અને જેથી તેમને લાભ થાય છે.
હા, વિદેશી કંપનીઓ ભારતમાં આવે, તો પછી ટેકનોલોજી ના આવું વધે કે.
વિદેશી કંપનીઓ ભારતમાં આવશે તો તેમની જુદી જુદી અને અ નવી ટેકનોલોજી સાથે લાવશે. જેથી દેશમાં લોકોને રોજગારી મળશે. અને નવીક ટેકનોલોજી આવશે તે જાણવા મળશે અને. નવી નવી સ્કીલ શીખવા મળશે. જેથી દેશના લોકો નવી નવી ટેકનોલોજી જાણી અને તેનો લાભ મેળવી શકે છે.
વિદેશી કંપનીઓ ભારતમાં આવે ત્યારે રોજગાર વધે કે ઓછું થાય?
વધશે કારણ કે, સરકાર કંપનીઓને રોકાણ માટે એફડી એટલે પ્રોત્સાહન આપી રહ્યા છે. રોકાણ માટે તો તે રોકાણનો ઉપયોગ સરકાર રોજગાર વધારવા માટે. કરશે જેથી અ નવી નવી વિદેશી કંપનીઓ તેમને રોજગાર આપશે.
આપણે વિદ્યાર્થીઓ તરીકે શું કરી શકીએ, મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા માટે?
આપણે વિદ્યાર્થી તરીકે અ લોકો આપડા જાણી શકીએ કે, સરકાર કેવી રીતે રોજગાર માટે કાર્યક્રમો કરી રહી છે. અને પગલા ભર્યો ભરી રહી છે તેથી. આપણે પણ તે રોજગાર મળી શકે. તે તેવા વિષયો પર ધ્યાન આપવા જોઈએ. અને તેવ ભણવું જોઈએ.
મેક ઇન ઇન્ડિયા આગળ વધશે કે તે લોકો છે મીન્ યુવા છે. તે લોકોની ક્રિએટિવિટીને આવ વધી શકે કે, નવા નવા આઈડિયાને આપી.
રોજગાર તેમાં સારો રોજગાર મળે છે. તે જાણી અને તે કેવી રીતે રોજગારને વધારી શકે છે તે માટે યુવાનોને નવી નવી અ કાર્યક્ષમતાઓ નવી નવી. સ્કીલો અને નવી નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા જોઈએ. જેથી રોજગાર વધુ સારો મળે અને યુવાનો માં રોજગારી ન મહત્વ વધે.
આજે ઘણા યુવાનો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે.
હ, આજે ઘણા યુવાનો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. તે માટે સરકાર તેમને સ્ટાર્ટઅપ માટે મદદ કરે છે. જે યુવાનો નવા વિચારોથી આગળ વધવા આવશે, દેશનો વિકાસ વધુ ઝડપથી થશે.
યુવાનોને આગળ વધવા માટે સરકાર બહુ અલગ અલગ પોલિસી બનાવે છે
જેમ કે મુદ્રા યોજના નાલા નાલા સ્મોલ બિઝનેસ માટે યુઝ થાય છે જેથી તેઓને અ રોકાણ માટે મુદ્રા યોજના દ્વા રોકાણ કરી તે લોકોને સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે અને ઉદ્યોગોમાં પણ લાભ થઈ શકે છે જેથી રોજગારમાં વધારો થઈ શકે છે આવા નાટલા નાટલા ઉદ્યોગો જ દેશનો વિકાસમાં આવક વધારે આપે છે
હા મેક ઇન ઇન્ડિયા ના કારણે ભારત વિશ્વમાં વધુ ઓળખ મેળવી શકે છે
ચોક્કસ જો ભારત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવશે તો દુનિયાભરના લોકો ભારતીય ઉત્પાદનો ખરીચશે અને જેથી દેશનો વિકાસ થશે
એટલે કે ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ છે હબ બની શકે
હા એ એજ તો આ અભિયાન ન મુખ્ય હેતુ છે જેથી દેશનો વિકાસ થઈ શકે અને મેક ઇન ઇન્ડિયા અભિયાન આગળ વધી શકે
મેન્યુફેક્ચરિંગ હબ એટલે શું જેવું
એટલે મેન્યુફેક્ચરિંગ હબ એટલે બધી જ વસ્તુ બધી જ વસ્તુ મોબાઈલ્સ ઓટોમોબાઈલ્ ટેક ઇલેક્ટ્રોનિક રેલવે બધી ફેસિલિટીઓ અને મેન્યુેચ જે વસ્તુઓ મેન્યુફેક્ચરિંગ દ્વારા બની શકે છે તે બધું બની શકે
ઈન્ડિયામાં જ બની શકે આવું પછી તે લોકો જ યુઝ કરે બહાર મોકલાવે આવું
હા એજ તો આ અભિયાનનોો મુખ્ય હેતુ છે
હા તારી સાથે વાત કરીને મને ઘણી શીખવા મળ્યું ઘણું
મને પણ આનંદ થયો આ વિષયો પર પ્રેઝન્ટેશન કરવાથી જ્ઞાન વધે છે અને વધુ જાણકારીઓ પણ મળે છે
હા તો હું હમણાં કોલેજમાં આજ વિષય પર તૈયારી કરીશ પ્રેઝન્ટેશન ન અને આગળ જઈને બોલવાનું પણ તે પણ પ્રેઝન્ટેશન કરીશ
જરૂર પણ આવી આવી જાણકારીઓ હોવી જરૂરી છે આ માટે અ અગર કોઈ મદદ જોઈતી હોય તો મને ફોન કરજે અને હું તમને વધારે જાણકારી આપીશ જેથી તમને પ્રેઝન્ટેશનમાં મદદ થશે
ચોક્કસ ચાલ હવે મોડું થઈ રહ્યું છે
હા ફરી વાત કરીશું
ઓકે બાય
બઈ ટટેકે
બાય